હલો. કેમ છો?
મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું. તો આજે આપનો ટોપિક છે કે પુસ્તકોનું મહત્ત્વ તો હું એના વિશે એ કહેવા માગુ છું કે પુસ્તકો એ આપણ જ્ઞાનનો એક ખજાનો બની ગયો છે તે આપણે નવી વાત તો શીખવે છે. વાંચનથી સમાજ શક્તિ એ વધારો આપે છે. આજથી હું કહેવા માંગુ છું કે પુસ્તકોનું મહત્વ એ ખૂબ મોટું બની ગયું છે. અને પુસ્તકો એ આપના શ્રેષ્ઠ મિત્ર બની ગયા છે. તે ક્યારેક દગો આપતા નથી. તે મુશ્કેલીઓમાં માર્ગદર્શક આપે છે. અને હું એ પણ કહેવા માગું છું કે પુસ્તકો એ વાંચનથી ભાષા સુધરે છે. અને એ એ આપનો શબ્દનો ભંડોળ પણ બને છે આ તે હું સંવ્ કૌશલ્ય વિકાસે છે કે હું પુસ્તકો વાંચવા પ્રેરિત થાય છે. અને પુસ્તકોમાં જ્ઞાન અને અનુભવ મળે છે. અને મહાન લોકોના વિચારો પણ તેમાં સામેલા હોય છે. જો કોઈને પુસ્તકો એ અ ખૂબ જ કંટાળોજનક લાગે છે. વાંચવાથી પરંતુ જો કોઈક વ્યક્તિ ખૂબ જ સારું પુસ્તક એકવાર વાંચી લે છે ને ત્યારે એને એના વિશે ખબર પડે છે. કે પુસ્તક એ આપના જીવનમાં કેટલીક જરૂરિયાત બની ગઈ છે. અને હું એ પણ કહેવા માગું છું કે પુસ્તકો વાંચવાથી વિદ્યાર્થીઓ માટે તે ખૂબ જ જરૂરિયાત બને છે. કેમ કે વિદ્યાર્થીઓ માટે પુસ્તકે ખૂબ જ જરૂરી છે. અને અભ્યાસ પણ મદદ કરે છે આથી તેમનું સારું પરિણામ મરો મળે છે. અને વાંચનતી કલ્પના શક તિ વધે છે. અને મનમાં નવી વિચારો આવે છે અને હું તે કહું છું કે પુસ્તકોએ આપણને સારા સંસ્કાર શીખવે છે, સત્ય અને ઈમાનદારીનો પાઠ આપે છે અને હું પુસ્તકમાંથી ઇતિહાસ અને સાંસ્કૃતિક જાણવા મળે છે. તો ખૂબ જ સારી વાત છે અને આજથી કે તેમને જ્ઞાનમાં વધાર થાય છે અને વાંચનથી તણાવ ઓછું પણ થાય છે. અને મનને શાંતિ પણ મરે છે. તો તમે મને એના વિશે થોડુંક ઊંડાણ માહિતી આપો ની.
સરસ, તમે જે પુસ્તકો વિશે વાત કરી એ ખુબ જ સરસ વાત કરી છે. જે જે માહિતી પરથી પુસ્તકો એ માનવીના સૌથી વ ફાદાર અને નિસ્વાર્થ મિત્રો છે. જે પેઢી દર પેઢી જ્ઞાનના વારસા ને સાચવી રાખ કે છે પુસ્તકો નું મહત્વ સમજવા માટે આપણે માત્ર કાગળ અને શાહીન શાહીને જ નહી પણ તેના દ્વારા વ્યક્ત થતા વિચારો અને સંવેદનાઓને પણ સમજવી પડે છે. જયારે માણસ એકલું અનુ ભવે છે માંથી શાંતિ જોઈતી હોય છે, ત્યારે તે પુસ્ એક એવો તેનો પુસ્તક એક સહારો બને છે. અને તે તેને અલગ જ દુનિયામાં લઈ જાય છે. પુસ્તકો વાંચવાથી માત્ર માહિતી નથી મળતી, પણ આપણે વી ચારવાની શક્તિ અને કલ્પના શક્તિનો વિકાસ થાય છે. એ સારું પુસ્તક હજારો વર્ષો પહેલા થઈ ગયેલા મહાન તકો અને આ જના આધુનિક વિચારકો સાથે આપણો સીધો સંવાદ કરાવી શકે છે. જે કદાચ રૂબરૂ મળવાથી પણ શ શક્ય ન હોત. ઇતિહાસ સા સાક્ષી છે કે પ્રજા, પ્રજા એ પુસ્તકો અને જ્ઞાનનું જતન કર્યું છે. તે હંમેશા પ્રગતિના પંથે રહી છે. અને મને તો એવું લાગે છે કે પુસ્ પુસ્તકો સંસ્કૃતિના વાહક છે. તે આપણને આપણા મૂડ સાથે જોડે છે અને ભવિષ્યની દિશા પણ બતાવે છે. ધાર્મિક ગ્રંથો આપણને નૈતિકતા અને જીવન જીવવાની કળા શીખવે છે. જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી ના પુસ્તકો આ પણને અંધશ્રદ્ધા માંથી બહાર કાઢીને તર્ક બુદ્ધિ આપે છે બનાવે છે, તર્કબદ્ધ બનાવે છે. સાહિત્યના પુસ્તકો આપણને માનવીય સંવેદનાઓ પ્રે પ્રેમ કરુણા અને સંઘર્ષની વાત તો સમજાવે છે, જે આપણા વ્યક્તિત્વને વધુ સમૃદ્ધ અને ઉદાર બનાવે છે. વાંચન થી માણસ ની વાણીમાં વિવેક અને વિચાર વિચારોમાં ગંભીરતા આવે છે, જે તેને સમાજમાં એક જવાબદાર નાગરિક તરીકે કે ઉભો કરે છે. આજના ડિજ ડિજિટલ યુગમાં જોકે માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. છતાં હાથ પુસ્તક હાથમાં લઈને વાંચવાનો જ જે આનંદ છે એ અજોડ છે, સ્ક્રીન પરથી માહિત ઘણી વાર ક્ષણિક હોય